થેન્કીયુ
બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ મજામાં મજામાં હા
હા બોલો બીજું બસ મેં તો એ મતલબ ટીવીમાં જોતા ત્યારે હમણા ટીવીમાં બધું કેટલું બધું યુદ્ધ ચાલી રહ્યું છે ને એ બધું ને એને કારણે બધું આ અ ભારત અને ચીન વચ્ચે પણ- - કેટલા બધા છે ને બધું વેપાર થતો છે. હમણાં આજકાલ અહં ભારત ને ચીન વચ્ચેના જે આ બધા વેપાર થઈ રહ્યા છે આ બધું કેટલું બધું- - ક્રેઝ વધી ગયું છે હમણાં દુનિયામાં તો એના વિશે આપડણે વાત કરીએ.
બિલકુલ બિલકુલ.
હલો હા તો એ જ ભારત અને- - ચીન એ બંને વચ્ચે એવી બ એવી મતલબ દોસ્તી થઈ ગયેલી છે. કે એમાં એટલું બધું હવે બજારમાં માર્કેટમાં અને બધા વેપારીઓ એકબીજા સાથે એટલા બધા જોડાઈ ગયેલા છે. કે આજના સમયમાં છે જે રોજિંદા જીવનમાં જે બધી ઘણી વસ્તુઓ વાપરીએ છી જેમ કે મોબાઈલ ફોન ટીવી અ ઘરે ઘરની બધી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક્સ કપડા મશીનરી આપડે કિચન ની બધી આઈટમો એવી ઘણી બધી વસ્તુઓ હોય તેમણાં આજકાલ હમણા ચીનમાંથી ભારતમાં કેટલું બધું એનુ આયાત વધી ગયેલી છે. અને બીજી તરફ ચીનની જેટલું આપણે આપણને જેવી અહિયાં મળે છે. તેવી રીતે ભારતમાંથી પણ ચીનમાં કેટલોું બધો માલ જાય છે લોખંડ છે કપાસ છે કે મતલબ એવા કેટલા બધા ખની અનિલ મતલબ અન્ય એવી બધી માલ ન આપણને ત હેરફેર થાય છે, આમ. તો એ હમણાં આજકાલ કેટલું બધું વધી ગયુ છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ ભારત માંથી પણ કઈક ને કઈક- - વસ્તુ છે તે બીજા દેશમાં કન્ટ્રીમાં જતું હોય છે જેમ કે ચિનની તમે વાત કરી કે ભાઈ ચીનમાં અત્યારે ખુબ જ વધારે કહી શકાય કે જે પણ પ્લાસ્ટિક ની જે વસ્તુ છે, અથવા તો જે પણ અ નાના બાળકો માટે રમવાના જે પણ રમકડા કહી શકાય તુ એ દરેક વસ્તુ છે કે અત્યારે ભારતમા ભારતની માર્કેટમાં નકરું ચાઈના નું જ મળે છે, તમે જ્યાં પણ જશો ત્યાં નાના બાળકો માટે જે પણ ખીલોનું છે. તો જે પણ ટોઈસ છે તે રમકડા છે ખરીદવા માટે જશો તો મેડ ઇન ચાઈના લખેલુ જ આવશે કેમ કે ઈન્ડિયાની વસ્તુ ખુબ જ ઓછી હાલે છે કેમ કે ત્યાંની જે બનાવટ છે, અને જે ટેકનોલોજી છે તે એના ઉપર ખુબ જ વધારે ભાર આપ આપ છે અને અહિયાં કહી શકાય કે પરમિશન પણ ઈન્ડિયા એ આપેલી છે ચાાઈના વાળા ને કે ભાઈ તમે જે પણ વસ્તુ બનાવો છો, તો તમે ભારતમાં એ વસ્તુ છે. તે સેલ કરી શકો છો, અને ભારત તો કહી શકાય મરી મસાલા નો કન્ટ્રી કહી શકાય એટલે દરેક મરી મસ્ત લા છે તે ચીનમાં જતા હોય છે, એટલે કહી શકાય કે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ચીન અને ભારત બને અત્યારે અત્યારે વસ્તી ગણતરી પણ ચાલુ છે, તો આપડે એવું લાગે છે, કે અત્યારે તો આપડે પેલા નંબર ઉપર જ છીએ એ વસ્તુ તો પણ ચીન કરતા પણ વધારે આપણે રન રટ પર આગળ વધી જશું એવો મને દેખાઈ રહ્યો છે બે હાજાર સત્યાવીસ સુધીમા
હમ એજ તો હમણાં શું હમણાં નહી આ તો જ્યાં વેપાર તો છે, ને પ્રાચીન સમયમા પણ એમ તો ભારત અને ચીન વચ્ચે વેપાર હતો. પણ હમણાં આજકાલ તો છેને, ખુબજ વધી ગયું છે હમણાંનું જે વેપાર હોય છે, તે તો વધારે પડતું જ છે. આપણા ચાઈના નું ને એ બધું હમણાં વધારે હેરફેર થવા લાગી ગયેલી છે. કારણ કે સમય જતા જે આપણા આમ સમુદ્રી માર્ગો પર જે બી હમણાં આધુનિક પરિવહન બધા થઈ રહ્યા છે. તો તેને કારણે વેપાર ખુબ જ સરળ બની ગયુ છે. એટલે આ એકદમ સરળતાથી એકબીજા સાથે છેને. આ વેપાર કરી શકે છે, કારણ કે આજે બંને દેશો છે ને વિશ્વના સૌથી મોટા ટામાં મોટા દેશો છે અને મોટામાં મોટા વેપારીઓ દ્વારા મત અબજો ડોલરો દ્વારા વેપાર કરી રહ્યા છે એમ ચીનમાં થી મતલબ છે ને એટલું બધું ત્યાં ત્યાંનું બધું આવી રહ્યું છે ભારતમાં અ અને બધી વસ્તુઓ પણ એટલી બધી એન્ટિક એન્ટિક હોય છે તો ખુબ જ સારું લાગે છે આમ બધી વસ્તુઓ
બિલકુલ બિલકુલ કેમ કે ચાઈના એક એવું કન્ટ્રી છે કે જેની પાસે ઘણી બધી એવી વસ્તુ છે કે જે તો ખુબ જ વધારે કેમ કે શસ્ત્રોની વાત કરીએ તો શસ્ત્રોમાં પણ ખુબ જ કહી શકાય કે ખુબ જ વધારે છે અને વસ્તી પણ એટલી પોપ્યુલેશન પણ ખૂબ જ વધારે કહી શકાય કેમકે સેકન્ડ નંબર ઉપર અત્યારે ચાઈના છે એટલે એ ક્ષેત્રમાં પણ ખૂબ એ આગળ વધી રહ્યું છે અને ઘણી બધી એવી વસ્તુ છે કે જે પોતે જ ઉત્પાદન કરે છે અને બીજા દેશ નો એમાં સહારો લેવા માટે અત્યારે નથી કેમ કે પોતાની જ વસ્તુ પોતે જ વાપરે છે અને કહી શકાય કે દરેક વસ્તુ છે તે પોતે જ એ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરીને પોતે જ ઊંચા ભાવમાં છે સેલિંગ કરતું હોય છે એટલે ધારે પણ કહી શકાય એમ
હા એ તો છે પણ એમ જોવા જઈએ તો ભારત માટે ઘણા બધા મતલબ અ ફાયદા પણ છે કારણ કે જો ભારતને છે ને ચીન સાથે મતલબ આમ વેપાર કરે તો ઘણો ફાયદો પણ થાય છે કારણ કે જો ગ્રાહક કોને ઓછી કિંમતે બધી વસ્તુઓ મળી જાય છે અ વેપાર પણ વધી રહ્યું છે આજ કલ અને બજારમાં નવી નવી ટેકનોલોજીઓ પણ કેટલી બધી ઉપલબ્ધ બની રહી છે અને કેટલા વેપારીઓને બધાને જે બી હોય તે રોજગાર મળી જાય છે આમ ચાઈનાનું જે બી બધું બિઝનેસ એમ અને નુકસાન પણ થાય છે કે હવે એવું કોઈ હોય કે નાના જે બધા વ્ય વેપારી હોય એ લોકોને નુકસાન થઈ જાય છે કેટલીક સસ્તી વસ્તુઓની ગુણવત્ત તા ઓછી હોય તો એ બધું પછી બીજા વેપારીઓને અ તકલીફ પડે છે વિદેશી માલ હવે જેને મળી રહ્યો તે લોકો તો વેપાર કરી લેય છે આના કારણે બીજાઓને પણ થોડી પ્રોબ્લેમ થાય છે એમ
બિલકુલ બિલકુલ જેમ કે ચાઈના એક એવો દેશ છે કે જે સ્પોર્ટ્સ ક્ષેત્રે ખુબ જ પાછળ કહી શકાય કેમ કે ચાઈના વાળાની જે આ ખું હોય છે ને જે આયીસ હોય છે ને ખુબ જ નાની નાની હોય છે એટલે એને દેખાતું ઓછું હોય છે એટલે પછી ક્રિકેટમાં ક્યારે તમે જોતા હશો તો ક્રિકેટમાં એની ટીમ નહીં હોય ચાઈના વાળાની કેમ કે ચાઈના વાળા જોઈ જ ના શકે કેમ કે દડો ક્યાં આવેને ખબર જ ના પડે એટલે કહી શકાય કે સ્પોર્ટસ ક્ષેત્રે ચાઈના ખુબ જ પાછળ છે એમ
અચ્છા એતો મને હમણાં જાણવા મળ્યું તમારા વા
મને એક વિચાર આવ્યો કે ભાઈ ચાઈના ક્રિકેટમાં તો એની ટીમ હોવી જોઈએ તો મને એવું થાય કે ક્યારેક કે ભાઈ ચાઈના વાળા ની ક્રિકેટ ટીમ કઈ કઈ કેમ નહી હોય એમ તો મને એવું જાણવા મળ્યું ઘણા બધા મિત્રો જોડે કે ભાઈ એની જે આયુસ હોય છે ખુબ જ નાની હોય છે એટલે દડો ક્યાં જાયને દેખાય જ નહી એટલે કે ભાઈ આવું આવું હોય છે એમ એટલે મને વિચાર એની ટીમ તો હોવી જ હોઈએ ને કે ભાઈ એમ ચાઈના એવડો મોટો દેશ છેને ક્રિકેટ ના રમે એમ એટલે
હા એ તો તમે બરાબર કીધું ને આ બને જાણવા પણ હમણાં જ મયલુ
હા બિલકુલ બિલકુલ એટલે એ રીતે કઈ કે ભાઈ ચાઈના છે તે સ્પોર્ટસ ક્ષેત્રે ખુબ જ અત્યારે વીક છે કેમકે એ વસ્તુ એનાથી ના થઈ શકે એટલે બીજી વસ્તુ ઘણી બધી કરી શકે પરંતુ આ વસ્તુ આગળ વધવું એના માટે શક્ય નથી અને એ રીતે જેનો
મેન્યુફેક્ચરિંગ ચાઇના વાળા લોકોનું એ રીતે જ થતું હોય છે બોડીનુંું એટલે પછી એમાં તો એનો પણ કઈ ઈ્યુ નથી એટલે પેલેથી પેઢી દર પેઢી એ રીતે ચાલતું હોય છે તો એમાં પણ એનો કોઈ ઈસ્યુ ના હોઈ શકે એટલે એ વસ્તુ એને પણ ભોગવવી પડતી હોય છે તો શું કેહેશો એના વિશે તો
હા એ તો તમે બરાબર કહો છો અને ભારત અને ચીન વચ્ચે જે વેપાર કરવાનું જે વ્યવસ્થા છે તે ખૂબ જ આમ મહત્ત્વપૂર્ણ છે હવે ચીન માંથી સસ્તો અને મતલબ અલગ અલગ પ્રકારનો માલ ભારતમાં આવે જયારે ભારત પણ અનેક મતલબ એવીી વસ્તુ હોય જે છે ચીનમાં નિકાસ કરે ચીનમાં એનો વેપાર થાય છે તો એ પણ એક સારું છે આમ વેપાર થી મતલબ લોકો ને ગ્રાહકોને કેટલીમાં સસ્તી સસ્તી વસ્તુ વતુઓ પણ મળી જાય છે અલગ અલગ પ્રકારની તો એ પણ આમાં હ આમાં શોપિંગ કરવાની પણ આપણને મજા આવે છે નવી નવી વસ્તુઓનું હમ
બિલકુલ બિલકુલ એટ ઘણી બધી એ વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ પોતાને કઈક ને કઈક રીતે કરતો હોય છે અને દરેક વ્યક્તિ પોતે છે તે આગળ વધતું હોય છે એટલે એ પણ એક વસ્તુ સારી કહે છે વેપાર તો અત્યારે ખુબ જ કહી શકો કે ખુબ જ વધી રહ્યો છે એ આવનારા સમયમાં ખુબ જ મોટું એવું માર્કેટ થઈ જશે એટલે ક્યારેક વિશ્વ જો વિશ્વ મહાયુદ્ધ થશે તો મને એવું લાગે છે કે આપડી જે ઇકોનોમી છે એ પણ ભાંગી જશે તો એના વિશે શું કેહેશો તમે
હમ અને ભારતમાં જે બી આ બધી વસ્તુ હોય તો બધી બધા પ્રોડક્ટ્સ હોય તો તેના પર તો અ એ બધું એનું ઉત્પાદન વધારવા માટે છે ને ભારત ની બધા પ્રોડક્ટ પર લખેલું જ હોય છે મેડીઇન ઇન્ડિયા એમ તો એવી રીતે કોઈ પણ દેશમાં હોય તો તે ભારત ની કોઈ વસ્તુ હોય તો તેના પર એ બધું લખેલું હોય તો તરત ગ્રાહક આપને ખબર પડી જાય છે કે આ વસ્તુ ભારત ની છે આ વસ્તુ ઈન્ડિયા ની છે આ વસ્તુ ચાાઈના ની છે એવી રીતે આમ હમણાં તો આજકાલ ભારતમાં મોબાઈલ ને ઇલેક ક્ટ્રોનિકસ ને જે બી સોલાર સાધનો છે તો તેનું તે બધી વસ્તુઓનું ઉત્પાદન ઘણું બધું વધી રહ્યું છે એમ
બિલકુલ બિલકુલ એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે હ તો દેશ છે તો એને બહારની કન્ટ્રી માંથી કોઈ વસ્તુ ના મગાવવી પડે તો પોતે સફત પ્રયત્ન કરતું હોય છે કેમ કે બધી વસ્તુ કઈ આપણા દેશ માંથી જ ના મળતી હોય કેમ કે અમુક દેશમાં અમુક વસ્તુ તની ઉણપ હોય જ તે એમ કે બધી વસ્તુ દેશ માં બધી વસ્તુ મળવી શક્ય નથી એટલે એ પ્રકારે દરેક દેશને દરેક દેશની જરૂર પડતી જ હોય છે અને આવનારા ભવિષ્યમાં પણ ચોક્કસપણે કહી શકે કે સો ટકા દરેક દેશને દરેક દેશની જરૂર પડશે અને પડવાની એટલે દરેક વ્યક્તિ હા એટલે દરેક હા ચાલો મળીએ આવજો